હલો.
કેમ છો? હલો.
હા આવે છે તને અવાજ બધનો?
હા હા આવે છે. મેં કીધું શું પ્લેન છે નવરાત્રી નો.
તું આઈ જાય અહીંયા. અહિયાં બી સારી જ થાય છે ને.
સારી થાય છે પણ તમારા લોકોને વહેલી કેટલી બંધ થઈ જાય.
અમારે બી તમારા જેવું જ છે રાત્રે લેટ લેટ જ ચાલુ થાય છે સવારે પાંચ છ વાગ્યા સુધી ચાલુ હોય
બરાબર અહિયાં પછી બધું ગ્રુપ બન્યું હતું એટલે મે તને અહિયાયા બોલાવી લઉં તો આપડે બધા જઈશું.
હા એ બી છે હા પણ એકાદ દિવસ આઈ શકે ને.
હા એ તો એવું કરીશું કે થોડા દિવસ તું અહીં આવજે થોડા દિવસ અમે ત્યાં આવીશું.
હમ
દેટદ તમે લોકો ચણીયા ચોડી પેરી જશો
ના સ્ટાર્ટિંગ માં એક બે દિવસ નહી પહેરીએ પછી ત્રીજા દિવસ થી પહેરીશું
અહિયાં આઈ જે તો અહિયાં ચણિયાચોલી સારી રીતે મળશે
સારા મળે છે લેવાના જ છે.
ત શોપિંગ ભી થઈ જશે અને નવરાત્રી ના દિવસોમાં
હમ હા તો એવું કરાયું કઈક ટ્રાય મતલબ એવું કઈક વિચારીશું પછી
બ બાકી તમારે શું હોય ખાલી આટલી નવરાત્રી છો કે માતાજી ની પૂજા કે શું હોય છે
ના ના બધું જ હોય છે પણ આપડે કેવું હોસ્પિટ મતલબ બધું જોબને બધું પતાવીને જઈએ ને ત્યાં સુધી બધું તી ગયું હોય આપડણે ખાલી રમવાનું જ બાકી રહેે છે
કેટલા વાગે ચાલુ થાય
ચાલુ તો નાના છોકરાઓ માટે કે હ વહેલું ચાલુ કરી દે એટલે આઠ થી બાર એક વાગ્યા સુધી નાના છોકરાઓ બધા રમી લે બે વાગ્યા પછી બધાને એન્ટ્રી આપી દે છોકરાઓને પાસ વગર એન્ટ્રી નથી એટલે છોકરીઓને તો પાસ વગર જ હોય છે
ઓકે પણ ડૈસ કોડ છે ને કે જેને ચણ્યા ચોડી પહેરી હો એ લોકોને જવા
હા એટલે પહેલા બે ત્રણ દિવસ એવો કઈ ના હોય પછી ત્રીજા દિવસ ચોથા દિવસ પછી થી એવું હોય છે કે ટ્રેડિશનલ વગર ના આપે એન્ટ્રી એટલે અંદર જવા દે છોકરીઓને પણ ગ્રાઉન્ડમાં રમવા ના જવા દે
સેમ બોયસ માટે બીહો
હા બોઈઝ માટે બી એવું
આમાં તો એવું બધી જગ્યા નની હોતું કોઈ જગ્યા એ હોય છે એવું કે ચણીયા ચોલી કે છોકરાઓ કૂતો પહેરે હો તો આ વાદે બાકી તો ચાલે છે એવુ કઈ રમવા દે
ના યા તો બોયઝ ને પાસ વગેર એન્ટ્રી ભી નહીં
હમ
એટલે પાસ તો ગમતો હવે તો પછી વન ડે પાસ ની સિસ્ટમ કાઢી છે કે ખાલી આજે રમવા જવું હોયને તો આજ ન ત્યાં જ કાઉન્ટર હોય હા
હા ત્યાંથી લઈ જવાનું આમાર તો ચાલે અહિયાં ઓળખી હોય છે ને અમુક અમુક તો કોઈ કોઈના ગ્રુપમાં એ રીતે જોડાયેલા હોય છે ને ડા કેથી પાસ ન સેટિંગ થઈ જાય કોઈ ને કોઈ ઓછા પૈસા માંખે કોઈ ફ્રીમાં ગ્રુપ છે તો એ રીતે પાસ આપી દે છે ત્યા
હમ એ ચાલે પણ આપડે તો શું ચિંતા આપડે તો એમ બી એમને એમ જવાજ છે
હા પણ ના એવ
તમારા લોકો ન તો અમારે બી પાસ હોતા હશે ને
કમ્પલસરી ગર્લ્સ અને બોઈસ બંનેને પાસ ઇવન ના છોકરાને જવું છે એમનો બી પાસ
અચ્છા ના અહિયાં એ વાત તો સારી છે તમારા લોકો ને પછી વન ડે પાસ ની સિસ્ટમ છે
હા એજ છે વન ડે પાસ વાળા માં છે રેંગ્યુલર તો કોઈ જગ્યાએ થતું જ નથી
ઓ અચ્છા બરાબર.
હા મડલીમાં બી જઈ શકી એ બી અહિયાં સારું થાય છે.
હા.
મે બી
અચ્છા ઓકે હા તો પછી તું તૈયાર લેવાની છે કે સ્ટીચ કરાવીશ
ક્યાં છું પોતાને તો આવડતી છે નહીં બાર ક્યાંથી આપશું મોગી એ બી એકું એક જ થવાનું છે કેમકે પેલા કાપડ લેવા જઈશું. પછી એ મેચિંગ કલર શોધશું. પછી એ બે બ્લાઉઝ અને નીચે ચણ્યા સાથે આપણે ઓઢણી કેવી થશે. એનું મેચિંગ કરશું પછી એમાં બીજ કઈ સ્ટોન કે કશું લગાવું છે તો એના માટે બી અલગથી શોપિંગ. ટાઈમ બી બગડે છે અને પ્લસ કે સિલાઈ માટે શોધવા જોયું પછી આપણને પ્રોપર
કરે કોઈ ના કરે બગાડે.
અને આપણને થાય ના થાય પ્રોપર એ ગમે ના ગમે.
હા એ અને મને તો એમ બી કલર કોમ્બિનેશન કરવામાં એટલું મગજ જાય છે ને તે કઈ થતું નથી છેવટે.
હોય કલર કોમ્બિનેશન એ વા આપણે જોઈ લેવાનું ક્યાં સારું છે.
પણ તૈયારમાં પછી ઘેર નથી મળતા લેવા જઈએ ને તો અમુક સાત મીટર ના પાંચ મીટર ના અને અહિયાં પછી સાત પાંચ મીટર ના પહેરવામાં બી સારા ના લાગે એટલીસ્ટ આઠ દસ મીટર હોય ને તો પહેરેલું બી કાંઈ દેખાય. અને છૂટો ચણયો લઈએ તો એનું એજ થાય છે બ્લાઉઝ શોધો દુપટ્ટ તો સીધો હા.
પણ એટલું બી વધી જાય છેલ ઓફલાઈન તો ઠીક છે આપણે વધારે ટાઈમ બગડે છે ઓનલાઈન કદાચ કરે અને બધી ત જે રિક્વાયરમેન્ટ છે એ બધી એડ
હમ્મ. પણ મને ઓનલાઈનમાં નથી બરાબર પેલું લાગતું મને વિન્ડો શોપિંગ જરાય નથી ગમતી.
તો આપડે એક કામ કરી શકીએ ઓનલાઈન જોઈને કલર થી મેચ કરીને આપડણે પછી કાપડ લઈશું.
હા તો થાય. પણ એ બી આમ તો જોઈને લઈએે ને તો એ જ આપણને વધારે સારું પડશે ભોલે ઓનલાઈન રેફરન્સ લઈ લઈએ પણ આમ આપણે જાતે જઈએ ને તો મટીરિયલમાં પણ ખબર પડે બધી રીતે સારું પડશે. મને એવું લાગે છે.
એ જાતે એ તો છે જ ઓનલાઈન કરતા જાતે તો સારું જ છે. આ તો એવું છે કે પછી આપણને કેું કે ઘેર નહી બનતું તો એના માટેને સ્ટીચ કરાવી હોય તો પછી કલર કોમ્બિનેશન કરી રીતે મેચ કર
હમ એ પછી કેવું થાય કોઈ દુકને અગર ખબર હોય ને કે સારા એવા ઘેરવાળી વેચે છે તો બધા ત્યાંથી લે ને તો એ લોકો સરખો ભાવ બધા ન કરી આપે.
સ્ટીચ કરાવી સારી પડે કેમ કે આપણને કેટલો મોટો ઇશ્ય હોય ખબર આપડે બધા રમવા જઈએ. છીએ બોઈસ સાથે ફ્રેન્ડ છે ઓકે છે કા આપડા ફોન કે કોઈ બીજી વસ્તુ આપણે ના આપી દઈ બ જોલ્સ ન જ ગપ અચ્છા તો સૌથી મોટો ઈશુ છે કે આપડે ફોન ક્યા મુકવો?
હા તો અત્યારે પેલું સ્ટીચ કરાવે છે એવી રીતે પકેટ કર દવાનું નય. હમ્મ. હા તો એક બે જણ છે મારા ધ્યાનમાં એ લોકો સ્ટિચિંગ નું કરે છે તો એમને પૂછી લે કે કેટલી સિલાઈ લેય છે.
હા એ રીતે આપડ પછી એ બી જોવાનું ને કે આપે કાપડ બું ક્યાંથી લઈશું એવું.
હમ. એ બી પછી હોલસેલમાંથી જ કરાવ દેવાય નહી તો રીટેલમાં તો બો મોંઘુ પડે કેમ કે મેં પૂછાવડાવું હતું તો મને એક મીટરના એકસો એસી રૂપિયા કીધા તો મીટર એકસો એસી ગણી અને આ દસ મીટર લેવાનું પ્લસ બ્લાઉઝ લેવાના દુપટ્ટા લેવાના અસ્તર લેવાના કેનવાસ નાખવાનો લેસ નાખ ખવાના
હ
એટલે તો હોલસેલમાં કશે જવું પડે પછી આપડે
નેચ્યોર થયા ને એટલે ટેન્શન છે બાકી નાના સારું હતું મમ્મીની સાડી જતું રવાનું
આમ તો જોવા જઈએ તો સ્ટીચ કરાવું ને તો અત્યારથી ચાલુ બી કરવું પડે કેમ કે હવે ટાઈમ ભી કેટલો રહ્યો
શું કે છે?
પછી તો બીજા બધા
મને અવાજ નથી આવતો
હાલો.
હેલો હા બોલ
કઉ શું કે બીજા બધા ફંક્શન બી હજી વચ્ચે બાકી છે.
હવે તો જોયને આ અષાઢી બીચ પછી તો બધા ફેસ્ટીિવલ ચાલુ થશે
રક્ષા
એજ આપડે તો પાછું પહેરેલા કપડાં પહેરવાના થાય એટલે એ જ મોટી ઉપાધી
એજ નવરાત્રીના નવ દિવસની નવ ચણયા ચ અને એ ગયા વર્ષે પહેરે લીધ આ વર્ષે પહેરવામાં બધી તકલીફ પડે
હે જ એમાં હા અને એટલીસ્ટ કઈક એમાં અલગ હોવુ જોઈએ તો જ પહેરવાની મજા આવે બાકી એમાં એવું થાયતો પહેરેલી જૂની પેરી છે.
હા આખી બ્લેક પેરી અને વ્હાઈટ ઓઢણી તો ગયા વ તે આ તો કોમ્બિનેશન હતુ અને એમા નવુ સુ ક
કોઈ અને આ મોટી ઉપાધી તો ઇન્સ્ટાગ્રામના લીધે છે. ફોટો મુકાઈ ગયા છે, પાછી આ પહેરવાની
અને નવ દિવસ જઈએ છીએ એટલે નવ ફોટા મુકવાય
હા. એમાંય જો જે ને હવે ફોટા પાડવાનું ચાલુ થશે ને એટલે સોંગ કયું રાખ કોને ફિલ્ટર કરું રાખવું અને બધી ઉપાધિ ચાલુ
એ જ નવ દિવસમાં માતાજીની આરતી તો ખબર નય એકય દિવસ ભુલથી કરી લીધી હોય તો બાકી તો બસ કપડામાં ને આમાં જ છે.
પણ આમ ત જેવું મોર્ડનાઈઝ થયું ને એમ આ બધું આપણે એકદમ ડાયવર્ટ જ થઈ ગયા છીએ મેઈન વસ્તુમાંથી
એ જ આ ગરબા બીતી ગરબા ની રીતે
હવે તો ક્લાસ થવા લાગે દોઢિયાના નાં તે ને
જો આખી નવરાત્રી તમે ગરબા તો ભૂલે ચુકા સંળઈ જશે આપકી બધા સોંગે હે
હા. સોંગ ચાલતો હોય આ એ વાત સાચી પાછી ડીજે છેલ્લે દિવસે તો સવારે ડીજે ને બોલિવુડ સોંગ્સ ને બધું કરે
ગરબા બી કોઈ એક જગ્યા જ લેવાતા
હમ્મ આમ તો એકાધી વાંચે ને આપધ શેરી ગરવામાં જઈશું આમ એકદમ નોસ્ટાલજીિયા વાળું ફીલ થશે
હા ભી મગરી મ થાય છે ભ બી એલી મસ્ત એકદમાન કે ત કોઈ દીજે કોઈ સુ કેવાય
હમ્મ
તે લોકો ઢોલ ફત નથી ત
અચ્છા હા તો ત્યાં જઈશું એક વાર
સારી હોય છે.
હમ્મ
ડેકોરેશનને ડેકોરેશનું
અચ્છા આમ તો પેલા ગણપતિ માં કેટલી મજા આવતી ખબર છે આરતી ન ટાઈમ થાય ને એટલે બધાને બમ પડવા મોકલે અને આમ રાહત જોતો હોઈએ જેવી ઊમ પડે ને એમાં દોડી દોડીને બધા જાય
આ થવ બધી આ બીવ જગ્યા આ રીતે કરવા
એટલે બાકી તો બધા પોતપતાની શેરીમાં બી એ રીતે જતા
હા એજ એજ ના ના તો ત્યાં તો શેરી ગરબામાં જ કાઢ્યું છે બધા તો મોટા થાય ને એટલે કોલેજમાં ગય ને એના પછી બઉુ વધી ગયું બધા ફ્રેન્ડ સાથે જવાનું
એ જાય છે.
હમ્મ
મનેથી કઈ જોઈલા ને
અને પછી એ ધંધા કેટલા વધી ગયા ખાવાના અને પછી પાણીની બોટલ બહાર દસ ન મળતી હોય પણ ગ્રાઉન્ડમાં જ એટલે એ ચાલીસ ની થઈ જાય
ચાલીસ અને કેસ તો ને ર ઓનલાઇન જ કરવાનું
હા એજ અત્યારે આપડે આવું છ તો આગળ જતા કેવું થશે પાંચ દસ વર્ષમાં તો
હજુ તો મને જણ્યા જ બેસે હાલ બી તું નહી જોઈતી કે કેવું કેવા કોમ્ બની છે બ્લાઉ જીન્સ પ છે શ પહેરે છે.
ઈજ અત્યારે જો ને છોકરાઓ ચણિયા ચોરી પહેરીને આવે અનારકલી પહેરીને આવે તત્યારથી આવું થઈ ગયું છે છોકરિયો મતલબ ચણચોરીમાં એટલું વેસ્ટર્નાઈઝ કરવા જાય કે સૂ ને શો પહેરીને આવે તો આગળ પાંચ દસ વર્ષમાં તો